હા.
હલો શું કરી રહ્યો છ ફોન લાગી રહ્યું શું હમણાં?
હલો.
હલો.
શું કરી રહ્યા છો હમણાં?
કઈ નહી આ ફોનમાં લાગી રહલો હતો ટમે?
હા સેમ સેમ હમણા શું ફોનમાં તો આજકાલ તો બહુ વધી ગયો છે ફોન ન ઇતેમાલ અને સોશિયલ મીડિયા પણ ખુબ વધી ગય છે તમે કઈ સોશિયલ મીડિયા પર કોઈ ઓનલાઈન છો ઉપલબ્ધ છો કે પછી તમને આમ કોઈ ગ નથી સોશિલ મીડિયા પર બવ આવવાનું.
મજા આવે કારણ કે અમે હમણાં હ આપી છે બો ગયું એટલે પેરેન્ટ પણ અમને ફોન આપી દીધા છે હામાં ખુબ જ મજા આવી જાય છે એમ તો પપ્પા જે જોબ ફ જાય છે ત્યાં ફોન લઇ જાય છે પરંતુ જયારે આવી રહ્યા છે ત્યારે ફોન મારા પર જ હો છે. ખુબ જ મજા આવીીએ અમે કાર્ટૂન જોઈએ છે ફોનમાં સાથે મળીને ભાઈ બહેન સાથે કોઈ વાર તારક મહેતા પણ જોઈએ છે ખાતા ખાતા એટલે ખુબ જ મજા આવી જાય છે અને સોશિયલ મીડિયામ મને તો હાલ માટે એવું લાગી રહ્યો છે ખુબ જ સારું છે હાલ માટે આપે જે દેશ બદલા આધુનિક યુગ જારે થતો જઈ રહ્યો છે એટલે મોબાઈલ ફોન નો ઉપયોગ તો કરવો જ જોઈએ અને ખુબ જ મજા આવે છે એમાં અમે ઘણી બધી ગેમ પણ રમીએ છેીએ જેમ કે બીજી એમય છે અને એમાં અમને મજા પણ આવે છેાોસ્ત મિત્રો સાથે ભેગા મળીને એકબીજા સાથે ગમ રમી છે એકીજા સાથે વાતચીત કરી છે. ખુબ જ મજા આવે છે શું તમે પણ કોઈ સાથે એમ કોઈ કેમરોમાં છો.
હા હું પણ એમ તો પેલા રમતો એટલે કે હમણાં તો તમે જાણો છો કે આપને બોનની પરીક્ષા પ હતીનેમ આપને ફોન આપ્યો છે પરંતુ મને એટલે કે મને તો પેલા થોડો ફોન મળી રહેતો જેથી કરીને પપ્પાના ફોનમાં હું રમતો એમ તમે કીધું બીજીમ રો પણ બહ શોખ હતો અને હું પણ એટલે કે આમાં ઘણો ટાઈમ નાખી દેતો કારણ કે ગેમ એટલી બધી પેલી હતી જેથી એટ્રેક્શન બહુ કરતી એટલે કે હમણા તો હાલમાં મેમે છોડી મૂકી કારણ કે ગેમ મન જ બન છે હમણાં ગ રમે કરું છું અને જે એક માઇન્ડ ફ્રેશ માટે રમું છું અને સોશિયલ મીડિયા પર તો હું ઓનલાઈન રવાનું ખૂબ એટલે કે મને બહુ ગમે છે આમ જે રીલ્સ જોવાની કે પછી કોઈ પણ આપણે જે યુટ્યુબ પર છે આપણે કોઈ પણ આપણે વિડીયો જોવાના પણ મને બહુ ગમે છે અને તેમાં ટાઈમપાસો સારો થઈ જાય છે અને યુટ્યુબ પરથી પણ ઘણું બધું શીખવાનું મળે છે કારણ કે આપણે જો એના પર વ્લોગને કે પછી મોટા વિડીયો નાખીએ તો આપણને એમાં એ આપ સારા એવા વ્યુ જાય આપણે સારા સબસ્ક્રાઈબર થઈ જાય પછી આપણે એમાંથી ઇન્કમ સારી મળી રહે છે જો આપણે કોઈ વિડીયો પર એવા ટી કે પછી એવા મિલિયન યુઝર આપણને એમાંથી જ કે આં કે નવ લાખ તે માટે જ આપ વ્યુમ એટલે પૈસા મળી જાય છે અને ત્યાથી આવી સોશિયલ મીડિયાનો ઉપયોગ આપણે સારું એવું કરીએ તો ખૂબ આપણને લાભ પ્રાપ્ત થાય છે પણ આપણે તેમાં ટકી રહેવું જોઈએ એમ એટલે આપણને તેમાં લાગી રહેવું પડે છે એમ એટલે પહેલા જે આપડ વ્યુ એવા જતા હતા જેથી કરીને આપ સબસ્ક્રાઈબારે થઈ જાય તો પછી ધીમે ધીમે થઈ જાય છે અને ઘણા બધા યુટ્યુબર્સ છે જેથી તે લોકો ઘણા બધા પૈસા એમાંથી કમાય છે પણ એ લોકોને એના પાછળ મહેનત ખુબ વધારે હોય છે એ તો તમે જાણો જ છો તમે શું આ યુટ્યુબ પરથી કઈ શીખ્યા છો આમ કઈ પણ
આમ તો યુટ્યુબ તો અમે ભ અને અમે યુટ્યુબ પર જથી ફોન આવીએ છીએ તથી અમે ટીવી તો કદાચ એટલે કે મમ્મીપ કોઈ વાર ચાલુ કરે છે બાકી અમે તો ફોનમાં આખો દિવસ લાગી રહ્યા છે અને ફોન માં ખુબ જ મજા આવે છે. સાથે ચેટ પણ કરીએ છીએ અને યુટ્યુબ પરથીી અમે ઘણું બધું શીખીએીએ જેમ કે આપડે કોઈ પણ વસ્તુ એટલે કે ફરવા જવાનું હોય તો ઓનલાઈન ટિકિટ કે બુક કરવી અને ઘણું બધું શીખીએ છીએ અ પહેલા પહેલા મૂંઝવણ થતી પરંતુ પછી આવી ગઈ. અને ફોનનો એક બીજો ફાયદો એ છે કે આપણે કશે પણ નીકળવાના હોય તો આપણે ઘરથી પેલા તો બસ ની જરૂર હોય તો આપડણે બસ પણ ટ્રેક કરી શકીએ છેએ કઈ બસ ક્યાં આવેલી છે અને જો રી્ષા ની જરૂર હોય તો રી્ષાને પણ આપણે કોન્ટેક્ટ કરીને બોલાવી શકીએ છીએ હાલમાં તો સ આપડો દેશ એટલો આગળ વધી રહ્યો છે ટેકનિકલ યુગ ક્ષેત્રે ક્ષેત્રે જેથી આપણે રેપિડો પણ બુક કરી શકીએ છી અને ફોનને આપણે ફોન માં થઇ જવા તો પ્લેનની અને આપે જે ક્રૂઝ બુક કરવી હોય જે બોટ એટલે કે દરિયામાં જવું હોય તો અને બહુ ઘણું બધું ફોન માંથી બુક થઈ જાય છે અને જો આપણે કશે ફરવા જવાનું હોય તો પ્લેનની ટાઈમમાંથી થઈ જ જાય છે પરંતુ ત્યાં રહેવા રહેવા ખાવા પીવાની અને આપણે જો ત્યાં કોઈ રિક્ષા કે બસમાં ત્યાંથી ફરવાનો હોય પ્લેનમાંથી ઉતરી તો બધું એટલે કે ગ હાઉસ આપણે જે બુક કરવાનું છે તે બધું જ બુક થઈ જાય છે એટલે પણ તો સેવા ખુબ જ ગમેી છે અને ખુબ જ મજા પણ આવે છે ફોનનોો ઉપયોગ તો કરવો જ જોઈએ તમે શું કશે ફરવા ગયા છો અને તમે શું અહી સોશિયલ મીડિયા નો ઉપયોગ કરીને ટિકિટ ક્યાં તો પછી ખાવાનું પીવાનું કે પછી એમેઝોન એમ પછી કઈ વસ્તુને એવું કઈ મંગાવ્યું છે.
હા હું પણ સોશિયલ મીડિયા પર તો હું એટલે બધ જાણું છું અને તમે કીધું કે એમેઝોન પરથી આપણે ઘણી બધી વસ્તુઓ મંગાવી શકીએીએ કોઈ પણ પ્રકારની એમ એટલે પહેરવેશ માટે કોઈ પણ ઇલેક્ટ્રોનિક આઈટમ કોઈ પણ પ્રકારની બધ ગસરીઝ કોઈ પણ આપણે મંગાવી શકીએ છએ એના પરથી અને તમે કીધ લિંકજ પરથી પણ આપણને ઘણું બધું મળી જાય છે અને રેપિડો તેના બી આપણે ટ્રાવેલ્સ જો આપણે બુક કરી શકીએ છીએ અને રેપિડો પર આપણે ફર્સ્ટ ટ્રીપ એટલે કે તે આપણે ક જવાના હોય એમ કરશે એટલે કે એ આપણી ફ્રી હોય છે એ ફસ્ટ જે પણ આપણે તૂર કરી ફ્રી આપે છેમ નજીક હોય તો અને તે પણ સારી સિસ્ટમ છે એટલે કે એહેવાય જેકે આપણે ફોન માંથી ઘ બધું કાર્ય કરી શકીએ છએ ઘર બેઠા બેઠા એલે ઓલાન પેમેન્ટ છે અન્યની કોઈ પણ આપડણે કોઈના બીજી વ્યક્તિમાં પૈસા નાખવાના હો એટલે સરળતાથી આપણે આપણા એકાઉન્ટમાંથી બજા બીજા વ્યક્તિના એકાઉન્ટમાં પૈસા સરળતાથી નાખી શકીએ છીએ પેલા એવો હતું કે ફોન હતો ને અ્યારે કે આપણેે આપણા જે પૈસા હતા અનેને બીજાને કોઈને આપવાના હતા. આપણે ત્યાં સુધી જવું પડે છે અને ત્યાં તેને વાહન વ્યવહારનો ખર્ચ પણ અને સ્થળાંતર ન ખર્ચ એવ સારો લાગે છે પણ તે હમ તો ખુબ એટલે સમય પણ બચે છે અને એ ખર્ચ પણ બચી જાય છે આથી કરીને આપણે ઘર બેઠા બેઠા ઓનલાઈન મારફતે બીજાના ખાતામાં પૈસા નાખી આપણે એ આપ જે સગા સંબંધી હોય છે દૂર રહેતા હોય છે તેના સાથે પણ આપ ફોનમાં સારી રીતે કોલ પર વાત કરી શકીએ છીએમ આરામ નથી અને ઇન્ટરનેટ પણ એવું સારું થઈ ગયું છે જેથી કરીને કોઈ આવ કોલ પણ બહ અટકતા ના હોય. સારી રીતે સંભળાય છે તમે શું અમે એટલે કે તમે તમા એટલે કે તમારા પપ્પાની જે એટ કે પ્પા જોબ કરે છે ત કેવું છે એટલે કે બધા એ પપ્પાનો જે સેલેરી આવે છે ઓનલા માર આવે પછી કે આપે છે.
એમ તો હાલમાં તો આપડો યુગ આપો જે દેશ છે એ આધુનિક યુગ તરફ વળી રહ્યો છે એટલે હાલમાં જોવા જઈએ તો બધા જ હોય તો બધા ક્ષેત્રોમાં આપણી જે સેલરી હોય છે તે ઓનલાઈન જ આવતી હોય છે અને ભાગ્ય જ કોઈ અમુક જે વિસ્તાર હોય છે તે પછત વસ હોય છે જ ઈન્ટરનેટ ની સેવા ઉપલબ્ધ નહીં હોય અને ફોન પણ નહીં હોય ઇલેક્ટ્રિસિટી ન પણ પ્રોબ્લેમ હોય તેવા વિસ્તારોમાં કોઈ વાર એટ જે જોબગ હોય તેમનો પગાર કદાચ રોકડ માંગે એવું મળતું હોય બાકી અમા હાલમાં જે દધુનિક થઈ ગયો છે. એટલે મને ખ્યાલ રાખ સુધી તો બધાના જ પૈસા અકાઉન્ટમાં જ આવતા હશે અને મારા પ્બાના પણ ખાતામાં જ પૈસા પડે છે એટલે એમ તો એ બધું સારું પડે છે અને સોશિયલ મીડિયાના કારણે આપણે એકબીજાને પૈસા ટ્રાન્સફર કરી શકીએ છીએ એ બાબત અંગે તમને જણાવ્યું હત એ તો સાચી બાબત છે. પરંતુ એમાં કોઈ વાર ફ્રોડ થવાના પણ સંભાળ રહેલી છે કારણ જે રહેલી છે કારણ કે જે હેકર્સ હોય છે તે લોકો આપણો અકાઉન્ટ પણ હેક કરી શકે છે એમ તો એટલી સોશિયલ મીડિયા એટલું પાવરફુલ થઈ ગયું છે કે આપણે ટ્રેસ કરીને એ લોકોને પકડી શકીએ છીએ પરંતુ હેકરો શું કરે છે કોઈ વાર જે પૈસા હોય છે આપણા ફો ફોન કરે છે અને એ લોકો માંગે છે આપડી બેક ડિટેલ અને ઓટીપીને એવું માંગે છે અને એ લોકો જણાવે છે કે અમે જે તમારી બેંકમાં ખાતું છે ત્યાંથી જ તમને કોલ કર્યો છે અને કેટલાક લોકો શું કરે છે કે નવું નવું હોય છે એટલે એ લોકો થઈ જાય છે અને ઓટીપી ન શેર કરી દે છે જેના કારણે એ લોકોના બેંક ના અકાઉન્ટમાંથી બધા પૈસા કપાઈ જાય છે અથવા તો તે જે હેકર હોય છે તે થોડા ઘણા પૈસા એમાં રેવા દે છે અને થોડા ઘણા પૈસા ઉપાડી દે છે અત્યારે કેટલાક જે લોકો હોય છે એનાથી ડરી જાય છે અને જે પૈસા એટલે કે જે ફરિયાદ કરવી જોઈએ, જે આપડે જે બ્યુરો હોય છે એમને સેન્ટ્રલ બ્યુરોને ફરિયાદ કરવી જોઈએ. એવું કરતા નથી અને અને એ એના કારણે હેકરો હવે જાગૃત એટલે કે હેકરોનો પણ મજા આવી જાય છે. પરંતુ આપણે એવું કરવું જોઈએ આવું પણ કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો આપણે તાત્કાલિક જે પોલીસ સ્ટેશન હોય છે તેમાં જેને જાણ કરવી જ જોઈએ કારણ કે આપણે જે પૈસા હોય છે તો મહેનત નહી કમાઈ હોય છે એટલે આપણે જાણ કરવી જ જોઈએ તમારી સાથે કે તમારી ઘર બાાજુ કોઈ સાથે આવો બનાવ બન્યો હતો. કે જેમને હેકર દ્વારા કોઈને પૈસા ઉપાડવામાં આવ્યા હોય અથવા કોઈ જે આઈડી હોય છે જેમકે ઇન્સ્ટાગ્રામ આઈડી વોટ્સઅપ આઈડી એવું કોઈ હેક કરી લેવામાં આવ્યું હોય.
હા એટલે કે વોટ્સઅપ કે ઇન્ આઈડી પર તો હેક તો ના કરેલ પરંતુ એમણે એટલે એમના પાસે પેલું કોમ્પ્યુટર એમણે લીધલું હતું ને એ લોકોટલે એમનાારે કામ કોમ્પ્યુટર પર થતું હતું પરંતુ એ લોકો ઘણી બધી ફાલ રાખી હતી તેમાં કોમ્પ્યુટરમાં બધ મેલ બઉચેક કરે એમએટલે કે અને જેના કારણે એ લોકોને મેલ આવ્યો કે તમારા એટલે કે એક કરોડએટલેતમને મળ્યો છે એમને તેમાં બધીિટેલ નાખી આગળ જતા એ લોકોને એટલે કે બધું ફોર્મ ભર પછી એમને મે લાવ્યો કે તમારે એક લાખ એટ રૂપિયા પેલા જમા કરવા તો પછી તમને મળી જશે એમ એમ તો એ લોકો પછી એ લોકો એટલે કે એક લાખ રૂપિયા ગમે ત્યાંથી મેર પાડ્યા અને પછી ગમે તને ત્યાં ભરી દીધા એ ટ્રસ્ટમાં અને પછી પાછો મે લાવ્યો પાછ તમારે પચાસ હજાર કે ટ્રાન્ઝેક્શન ફી તમારે ચુકાવવી પડશે પછી એ લોકો જાગૃત થયા કે આ આ તો ફ્રોડ જ લાગે છે એટલે એમને એમણે તો પેલા એક લાખ તો લખી જ દીધા ને પાછા પચાસ હજાર લખવા તૈયાર પર થઈ ગયા પાછા તો એમણે કોઈ કે શું છે એમને પછી સમજાવ એમને કે આ ફ્રોડ ચાલે છે તમારી સાથે પછી એમને સમજાવ્યું કે આ ફ્રોડ જ છે પછી એ લોકો જાગૃત થયા આથી પછી અમે એમને સમજાવ્યું કે તમે આ પોલીસ પાસે કે પછી આ સાયબર ક્રાઈમ જેવું આવે. ત્યાં ઇન્વેસ્ટંગ કરો અને તે તમને આવું બરાબર તમારા સાથે થયું છે એ તમને બરાબર કહેશે અને એને પકડી આપશે જે તમારો હેક કરીેું તમારું કોમ્પ્યુટર એ તમને પું મળશે્યાથી કરીને આવું બધું જે કોમ્પ્યુટર આપડા જે પણ ફોન પર આવે મેલ્સ આપણે જોઈને એકદમ પરફેક્ટ વાંચીને આપણે વિચારવું જોઈએ પછી જ એ ખોલવું જોઈએ કારણ કે બધા ઘણા બધા ફ્રોડ નીકળે છે હે ગમેતેવી લિંક મોકલે છેને એ લિંક ને એફોર્ડ કરવું જોઈ જ નહી. ફ કરે જ નહી આથી કરીને ફોન તો બ સારી વસ્તુ એટલે સારું છે પરંતુ એનો ઉપયોગ સારી રીતે કરી તો સારા માટે જ છેનેખોટી રીતે કરીએ તો ખોટું જ છે એ જ છે તમે શું તમારા ઘરબા જેવું તો ને કે પછી કઈ આવું કઈ થયેલું કઈ આવું
ના એમ તોરી ક્યાર પછ એવું કોઈ બનાવન નથી પરંતુ તમે જે માર્ગદર્શન કર્યું એ બધી બાબતો સાચી છે અને અમાર બાજુ કોઈ એવું કોસ બનશે તો હું જરૂર થી પોલીસ વાળની ફરિયાદ કરીશ ચાલો તમારી સાથે વાત કરીને મને ખુબ જ આનંદ થયો અને ઘણું બધું શીખવા પણ મળ્યું.
હા ચાલો.
હ.